હાલો
બોલો?
હું કરેસ?
લેસન
હમ લેસન થઇ ગયું.
રફ નોટ પુરવાની ઓલી પાખી નોટ પુરવાની છે એટલે ક્યાંથી હમળા થાય.
એ આખી એવું કેવાય પુરાય ત્યાં લગન. થાય જ નહી એમાં મહિનો પંદર દી વયા જાય.
હે. બોલ બોલ હું કેય?
રોટલી કેમ કરવાની હોઈ?
રોટલી પેલા આપડે લોટ બાંધવાનો હોય.
હા
એટલે કાયસ્રોટ લેવાની હોય.
હા
પાણી નાખવાનું કાઈ સ્ત્રોત માં નિમક.
હા
સારવાનો લોટ.
હમ
તેલ નાખવાનો પછી એનો મો દેવાનો બે હાથેથી આપડે
હા
હમ પછી લોટ બંધાય જાય પછી, ગેસ ચાલુ કરવાનું.
હા
પછી ગેસ ચાલુ કરીને એ મા તવી મુકવાની.
હા
પછી નાના નાના પીંડા વારવાના રોટલી ના,
હ
રોટલીના પિંડા વારી. ને પછી વણવાની રોટલી પાટલું લઈ ને, પછી એકદમ ગોલ કરવાની ગોલ આકાર બની જાય. પછી આપણે તવીમાં નાખીને પકાવાની.
હા
હમ. ગેસ રાખવાનો ધીરો બસ તા હુધી બીજી વણી લેવાની રોટલી.
હા
હમ પસી રોટલી બે કોરથી પકાવીને ઉતારી લેવાની.
હા
ઉતારીને પછી બીજી રોટલી નાખવાની.
હમ પછી?
એમ કરીને આપણે બધી રોટલી બનાવી નાખવાની. પસ રોટલી થઈ જાય પછી રોટલી ઉન ગેસ બંધ કર દેવાનો. આ રોટલી બની ગઈ. હમ.
શાકમાં હું બનાવવાનું સ?
શાકમાં?
હમ
રીંગળા બટેટાનું શાક બનાવવાનું.
રીંગણા બટેટા. કેમ બનાવાના?
પેલા રીંગડાને બટેટા લીયાવાના. પસી મોરવાના. તપેલીમાં નાખે ધોઈ નાખવાના બેય મોરીને.
હા
હમ મોરીને પછી ધોઈને રાખી દેવાના એક સાઈડ. પછી એક કઢાઈ લેવાની.
હમ.
તેલ નાખવાનું કઢાઈમાં. પછી ચટણી, હરદર, બધું મસાલો.
હમ
હમ લસન પીસેલું
હમ.
એ બધી નાખી દેવાનું કઢાઈમાં. ને એકદમ તેલમાં તેલય નાખવાનું પછી એકદમ ફેરવાનું. ચમચા એકદમ એને ઓલુ કરવાનું બારવાનું એકદમ તૈયાર કરવાનું. ગેસ ઉપર રાખે.
હા.
ધીરા ગેસમાં. હમ હમ પકાવાનું.
હમ.
ગ્રેવી જેમ બનાવાનું.
હા.
હમ ટમેટુને બધું મસાલા નાખી દેવાના.
હમ.
હમ પછી ધોય, બટેટાને રીંગડા ધોય. ને પછી નાખી દેવાના વાયમાં. કઢાઈમાં, પછી ફેરવી લેવાનું ચમચીથી મિક્સ કરી દેવાનું એકદમ. એ થોડુંક પાણી નાખી દેવાનું. પાણી નાખીને ઢા કી દેવાનું.
હા.
બે અડધી કલાક ઢાકી દેવાનું પાંચ દસ મિનિટ.
હા.
હમ્મ. પછી શાક પકાઈ ગયું.
પકાઈ ગયું પછી તેની સાથે સલાડ
શાક ઉતારી લેવાનું.
હા. પછી?
હમ્મ. શાક ઉતારી ને પછી રાખી દેવાનું.
હમ્મ.
હમ્મ. પછી શાક બની ગયું.
હમ્મ.
હમ્મ.
પછી?
પછી ખાઈ લેવાનું.
હમ્મ.
શાક રોટલી
અમારે તો હજી વાસણ ધોવાનાય બાકી છે.
હે?
હજી વાસણ ધોવાના એ બાકી છે.
હે. હજી ઠામ ધોવાનું બાકી હોય, કા?
હા.
હમ્મ. તમને કી સરસોઈ આવડે સ વાનગી બનાવતા?
મને બધી જ રસોઈ આવડે.
હે, હું બનાવાત.
આજે અમે અડદ બનાયવા તા.
હે, અડદ માં હું હું પેલા કરવાનું?
પેલા કાચા અડદ લેવાના.
હમ્મ, હમ્મ.
એને ધોઈ નાખવાના પાણી એથી સાફ પાણી એ.
હમ્મ.
સાફ પાણી એ થી ધોઈ કુકર લેવાનું.
હમ્મ, હમ્મ.
તેમાં પછી પાણી નાખી ને ને આપણે બાફ બફુગા માટે મૂકી દેવાનું.
હમ્મ.
બાફી અને જો ત્રણ ચાર કે પાંચક સીટી થવા દેવાની.
હમ્મ.
પાંચ સીટી થઈ જાય એટલે દેખી લેવાને કે પાકી ગયા કુકર ખોલી ને. ઢાંકણું ફીટ કર્યું હોય ને સિટી કરાવવાની.
હમ્મ હમ્મ.
પછી તે દેખ લેવાનું થઈ ગયા હોય એને હું કેવાય ગેસ બંધ કરી ને ઉતાર લેવાનું.
હમ્મ હમ્મ.
પછી ટમેટું ને મરચાં ને ધાણા ને એવું બ કેવાય ને
હમ્મ.
તેને હું કેહેવાય તેલમાં પેલા લસણ ને પીછી નાખવાનું. પેસ્ટ કર નાખવાનુ પીસ તી અને તે એમાં તેલ ને જીરું ને એવું બધું નાખવાનું
પછી થઈ જાય પછી એમાં આપડે મરચાંને કાઈપા ને બધી
હા.
એ નાખ દેવાનો. પછી સ્વાદ અનુસાર નિમક ને હલ્દી અને ચટણી ને એવું બધું નાખવાનું.
હમ્મ.
જેટલું હોય એટલો નાખવાનો મસાલો.
હમ્મ, હમ્મ.
મસાલો નાખાઈ ગયો પછી તેની માથે પાણી નાખ દેવાનું બળે ની એટલે.
હમ્મ હમ્મ.
પછી અરદ નાખ દેવાના. બફેલા અરદ છે ને ઈ પછી ફેરવી ને ઢાંકણું બંધ કરીને બે ત્રણ મિનિટ માટે રેવા દેવાને કૂક થવા દેવાના.
હમ્મ.
એ થઈ જાય પાકી જાય પછી એને હારે તો રોટલા જો હોય અરે ધારે તો
હમ્મ હમ્મ રોટલા, રોટલામાં હું કરો આમ પેલા
રોટલામાં પેલા કાયસટ પાણી તાવીથો
હા.
એવું બધું લેવાનું.
હમ્મ હમ્મ.
પછી રોટલામાં આપડે પેલા હાથ ધોઈ નાખવા આવથી પેલા કાયશઆત માં
હા, પસી?
હા પછી કાઇસોત ધોઈ નાખવાની.
હમ્મ.
પછી એમાં થોડુંક પાણી નાખવાનું.
હમ્મ પછી?
તેમાં લોટ નાખવાનો પછી હાથેથી એકદમ મિક્સ કરવાનું મસાડવાનું.
હમ્મ.
મસરાઈ જાય પછી આપડે તાવડી ગેસ ઉપર મૂક દેવાની
હા, પછી?
પછી તેમાં આપડે ગોલ આકાર દેવાનો હાથે થી. હાથેથી આવડતા હોય તો હાથેથી ને અમુક થાળીમાં કરતા હોય.
તો થાળીમાં કરતા હોય એ થાળીમાં કરી હકે એમ પછી થઈ જાય આખું ગોળાકાર
હમ હમ
પછી તેમને આપડે તાવડી થઈ ગી હોય ને એમાં નાખ દેવાનો.
હમ
તાવરીમા નાખી અને પછી હું કેવાય એક પર પાકી દે પાંંદ દ મિનિટ રેવા દેવાનો.
હમ
એક પર પાકી જાય પછી તેને ફેરવાનો. પછી પાસો પાંચ દ મિનિટ રહેેવા દેવાનો ને દેખવાનું પાકી ગયો કે નહીં. પછી ફેરવી નાખવાનો. પછી એમ બે સાઈડથી બરાબર પકવી. અને ઉતાર લેવાનો પછી બીજો રોટલો પણ એની રીતે જ કરવાનો એમ આપડે કર્યો ને પેલો એવી રીતના.
હમ.
એમ.
એવી રીતના.
હા.
હમ. પસી?
પછી કઇ નહીં પછી લઈને આપડે ખાઈ હકીએ એમ.
હમ.
પછી તેમને હારે મરચાં આવે ને લીલા મરચાં?
હા હા.
એ આપણેે તળીને ખાઈ કે તરી ને મતલબ આપડે મરચાં છે.
હમ કેવી રીતે તરવાના?
હા મરચા આપડે લેવાના. પેલા ધોઈ નાખવાના.
હમ હમ.
ધોઈને પછી આપડે એક ઓલામાં મોડી નાખવાના ફાડા કરવાના નીકર તો ઉડે આમાં.
એમ.
હા ફાડા થઈ જાય પછી તેલ ગરમ થાવા મૂકવાનું.
હમ હમ.
તેલમાં મરચા નાખવાના.
હમ.
મરચાને પછી ઢાંકી દેવાના નીકર તો આપણા મોઢા હામુ ઉડે તો મોઢું રંગાઈ જાય.
હે?
હા એ નખાઈ ગયા એમાં
પછી બે ત્રણ મિનિટ કુક થવા દેવાના. અને જો આપડે એમ લાગે એ આપડે ખબર પડી જાય કે પોચા પડી ગયા.
હમ હમ.
પછી કાઢી લેવાના ને તેને માથે મીઠું છટકાવીને પછી અરદમાં ને ને રોટલામાં ખાઈ હકીએ એમ.
પસી?
પસી હા, મરચા થઈ ગીયા.
પસી ખાઈ લેવાનું.
હા, પસી ખાઈ લેવાનુ. ખાધા પસી તો, આપડે કામ જ ઓય.
હમ્મ.
ઘરનુ કામમાંથી નવરા ના થયા.
આ.
પસી વાસણને એવુ બધ કરવાનુ હોંય.
હમ્મ, બાંયધા પોતા.
હંઝાળી, પોતા, વાસણ...
હમ્મ.
તા ઘડીક થાય તા પાસો નાસ્તા‌ન ટામ થઈ જાય, હુઈ ને ઉઠે તા.
હા.
નાસ્તો કરવાનો.
હા, નાસ્તાન ટાણું થઈ જાય તો, ચા બનાવીન દેવાની ને.
અમ્મહ. હમ્મ. તું ચા પી? હુતો ચા નથ પીતી.
કોઈ ધીમે દૂધવારુ વસ્તુ જ નઈ.
હે!
હા, મીઠાઈ એ નઈ એટલી.
ઈ કેમ?
મન્ના ભાવે. હા, પેલે થી.
મન તો બો ભાવે મીઠાયું તું એ.
મીઠાઈ તો હુ ખાાવ પણ દૂધ ની વાસ આવે ને તો, હું પસી નાડું ની લીધુ.
ક્યેં?
. કોઈ દિ મિઠાઈ ના ઓઈ, ચા નઈ. દૂધ નઈ. પેલે થી જ ઓ, નાની અતી ત્યારથી દૂધેય નઈ.
પીવું અપાસ ઓય ને, તો પીવું પસી આંબી પીવું. ચા ન
ઓ કોય દિ નઈ.
એક ચા નઈ, બાકી તો દૂધ તો પી
હું કોઈ દિ ના પીવ દૂધ, ચા કોઈ દિ નઈ.
ગેવ.
હુંય એક સે ને તી ખાલી સાક ને ભાત સિવાય કઈની.
ગેં. અલી, સાક-ભાત હવારમાંય ખાવેલી.
નયવો હવાર નું નાસતો જ નઈ.
હે, એમને.
હા, એમને મુસેટ ને હાતે અમે ટેક નવ, નવ-દસ વાગે ખાઈએ.
હમ્મ.
પસી નું હવારે મારે કેટલા એક-દોઢ વાગે ખાવાનો વારો આવે.
ના, તો ચાર નાસ્તો નોકર.
કોઈ દિવસ ની. હું કોઈ દિ નાસ્તો જ ના કરુ, ચા હારે તો ઠીક પણ એમને મેં ની.
હવારનું ઉ તો દૂધ પીવ એમ તો.
હું કોઈ ભી દો દો દત નેત